હલો
હલો હલો
હલો
જય શ્રી કૃષ્ણ, અવાજ આવે છે?
હા અવાજ આવે જય શ્રી
હા થોડો ધીરોવાજ આવશે ક્યારેક ક્યારેક કામાં એવું થાય છે.
હા હા હા. એ મજામાં એક મજામાં મજામાં તો આમાં આજનો ટાસ્ક જે છે
હા.
શું હશે તાસ્ક? એ મને બહુ આઈડિયા નથી તાસ્કમાં.
હા.
ક્યો ટાસ્ક છે? એમાં છેલ્લે ખેલું
તમારો અવાજ બઉ ધીરો આવે છે.
બવ ધીરો આવે છે તો હું તમને છેને જોઈન ફોન કરું ટાસ્ક જોઈન ફોન કરું. એમ કરું બરોબર.
હા હા હા, આજનો ટોપિક, હા. સુૂક્યો છો? હાલો. હા.
હા હા, હાલો. આજનો ટોપિક. બરાબર છે?
હા હા હા હા હા હા ના ના એમ ના હોય. કન્ટિન્યુ વાતો કરવાની શરૂ કરજો. ચાલુ થઈ ગયું.
સારસવુ
હા ફોન ચાલુ થઈ ગયો હા હા અત્યારે રોજગારીનું રોજગારીનું બો છે તો રોજગારી ની વાત કરી લએ ને આપે અત્યારે રોજગારી શું છે ગવર્મેન્ટ જોબ જલ્દી કોઈને મળતી નથી અત્યારે શું છે આ બધું બો આ બધું હા. જનરલ કેટેગરી વાળાને છે ને બો વધારે સ્ટ્રગલ કરવું પડે છે. બી સી ઓ બીસી એ સી એસસી એસટી એ લોકોને વધારે હોય છે. તો જનરલ વાલાને શું છે લોકો ને મેરિટ બો ઉપર જાય છે. એ લોકોને જોબ મેળવવા માટે બો બધી ટેસ્ટ આમાંથી પસાર થવું પડે છે. સંઘર્ષ બો કરવો પડે છે વધારે મહેનત કરે અને ફળ મળતા એને વાર લાગે છે. જ્યારે આ એ જે બધું એસીઓસી બી બીસી એ બધું આવી ગયું છે ને તો એના હિસાબે હું છે એ લોકોનું લેવલ નીટ ઓછું હોય મેરીટ પણ નીચું હોય તોય તો એને ગવર્મેન્ટ જોબ અથવા તો તો બીજી કોઈ જગ્યાએ એને સારા સા ખાસ તો ગવર્મેન્ટ જોબ માટે જ તે અત્યારે લોકો શું છે વધારે તો ગવર્મેન્ટ જોબ માટે જ તે રિક્વાયર કરતા હોય છે કે એ જોબ મળી જાય તો થોડું આપણે શાંતિથી આપણું ફેમિલી પણ સેફ રહે આપણે ર રહે તો એના માટે બહુ ઊંચું મેરિટ જાય છે તમારું શું કેહેવું છે? જે રોજગારી વિશે.
રોજગારી વિશેમાં એવું છે દરેક ના બે ફેક્ટર હોય છે બે ફેક્ટર એટલે કે એકની હારી સાઈડ હોય છે અને એકની ઓલી ખરાબ સાઈડ હોય છે જો સરકારે અને સંવિધાનમાં એવું આપેલું છે કે હલો. હલો સરકાર અને સંવિધાન નું આપેલું છે. કે ભાઈ આ રીતે કેટેગરી થી આપણે આવી રીતે જે શું કેવાય જે સમાજ એવો છે બો શિક્ષિત નથી વંચિત છે એને શિક્ષણ આપવું અને આવી રીતે પગભર કરવા રોજગારી આપવી એની સામે એવું થાય છે કે જે છોકરા સ્માર્ટ છે ઇન્ટેલિજન્ટ છે એની પાસે કાંઈક ટેલેન્ટ છે એ પછી ઈન્ડિયામાં રહેતા નથી એટલે એની માટું પ્લસ પોઈન્ટ એવ છે કે ઓલો જે ભાઈ ગવર્મેન્ટ જોબમાં છે એ એની રીતે જ બરાબર છે. કે એની પ્રોગ્રેસ જે પ્રમાણેની હોય પ્રમાણે પણ આમ તો આર્થિક એનું કે કેનેડા જાય ઓસ્ટ્રેલિયા જાય તો એમાં એ અનેક અનેક ઘણો આર્થિક પ્રોગ્રેસ કરી શકે છે એક વાત એવી પણ છે એક વાત દુઃખદ એવી પણ કહી શકાય કે આપણું દેશનું સારામાં સારું ટેલેન્ટ કે જે ઈન્ડિયામાં રહેવું જો અને ઇન્ડિયામાંથી જ પ્રોગ્રેસ થવી જોઈએ પણ એ થતું નથી આ એનો મોટો વીક પોઈન્ટ છે જેવા વ્યક્તિઓ સમમજદાર હોવા જોઈએ કે ભાઈ આપણે જેવ મોટો અધિકારી હોય ને તો એ છે ને એવો વધદો પર હોવો જોઈએ અને મારુ વ્યક્તિગત માનવું એવું છે કે જેટલી પોસ્ટ ઉપરની પોસ્ટ છે ફસ્ટ ક્લાસ જેને કેવાય સેકન્ ક્લાસ જેને કહેવાય બરોબર આઈએએસ અધિકારી છે યુપીએસસી જીપીએસસી એમાં જે ઉપરના હોદા છે ને એમાં તો આરક્ષણ એટલે કે આજે કહી છે ને એસટી ઓ ઓબીસી વાળું આરક્ષણ ન હોવું જોઈએ હા પછી જ આપણે ક્લાર્ક મા પટ્ટાવાળાને એમાં હોય તો હાલે હજી આમાં એટલા માટે નહીં પછી આવ ડોક્ટરોમાં એન્જિનિયરોમાં પણ આવી રીતે ઓલું જે કહી છે ને શું કહેવાય એસટી એસસી ઓબીસી વાળું આરક્ષણ ન હોવું જોઈએ શું કામ કે ઉપરના હોદ્દાવાળો વ્યક્તિ ટેલેન્ટેડ હોશિયાર અને સ્માર્ટ હશે તો દેશને સારા રોડ રસ્તાઓ પુલ નકશાઓ સારી ડોક્ટરી સારા એડવોકેટ જજ મળશે. પણ જો એમાં આરક્ષણ છે એના લીધે શ થાય છે કે જે વ્યક્તિમાં ટેલેન્ટ ઓછું છે ટકાવરી ઓછી છે અથવા તો મેરિટ ઓછું છે એ લોકો એમાં આવી જશે અને એ લોકો એની રીતે આપણે કેમ ધકેલ પંચા દોઢસો કહેવાય એ ત્યાં હ લ ગાડી એટલે અત્યારની ગવર્મેન્ટની જે ટ્રેન છે ને રેલવેની જે એ ટ્રેન કહેવાય ગવર્મેન્ટ સરકારી એ અહીંયા આ રીતે હાલે છે ને લખેલ પંચા દોઢસો રોડ રસ્તા બનાવ્યો હોય તો શું લખેલું હોય કે ભાઈ વાહન ધીમે હાંકો અને એમાં આપડે આપણે હેઠે ઉતરીને જોયું હોય તો એમાં એ લોકો લખેલું હોય બે હાજર એક નો પુલ છે બે હાજર એક નો પુલ બે હાજર દસ માં કે અગયારમાં શું થઈ ગયો હોય નબળો થઈ ગયો હોય શું કામ ગુણવત્તા એવી આવે નબળી આવે થાયલેન્ડ જો દેશ ન મૂકેલું હોય દેશનું ટેલેન્ટ દેશનો યુવા વર્ગ દેશમાં રહે એવી રીતે જો આ લોકો કરે એટલે કે જેટલા ઊંચા હોદ્દાઓ છે ને એમાંથી માટે બેસ્ટ બીજું આ એક દેશની સુખ વિન્બનાઓ છે અમુક લોકો એવું સમજે છે વિબઓ એટલે કે અમુક લોકો એવું સમજે છે કે ભાઈ છે ને અમને તો જોબ આપવી જ જોઈએ મળવી જ જોઈએ એમ કેમ ભાઈ જોબ તો હંમેશા ટેલેન્ટથી અને હોશયારીથી મળવી. જોઈએ. એ અર વ્યક્તિગત.
ના ના બરાબર સાચી છે સાચી વાત છે. તમારે બરાબર છે કે. જોબ જો પોતાના ટેલેન્ટ. ઉપ મળે તો. ઈ એજ્યુકેટેડ વ્યક્તિ. ્યક્ના હાથમાં જો સરકાર મતલબ એનું પોસ્ટ આવે એ. પદ આવે તો એ સારું કામ કરી શકે છે સારું બધું દેશ માટે અને પોતાના રાજ્ય માટે પણ કરીને દેખાડી શકે છે તો. અ એ. બરાબર વાત છે તમારી કે જો તો આ જ જળ. વાળાને શું છે થોડી વાર. મેટ છે ને મેટ ઉપર જ થઈ જાય અને બધાને. જ સરખું મેરિટ મળે. તો એ વધારે સારું ને.
પણ એમાં એવું છે કે એ આ દેશમાં શક્ય નથી.
હમ હમ હમ.
ઇન્ડિયા શું ક કામ કેહે છે ને નેતાઓને વોટ જોવે છે હવે આરક્ષણ. આમ હટાવે છે. તે જેવું તો હું થાય. વોટિંગ શું કહેવાય ઓછું થઈ જાય. એની સીટ વહી જાય ગવર્મેન્ટ આખી વહી જાય. એટલે એ લોકોને બીક છે એક વાત એવી પણ છે. ધન આમાં.
હમ હા હા હ. એનું કઈક રસ્તો તો કાઢવો પડે ને એમનેમ. તો પછી ક્યાં સુધી આવી રીતે કરવું કેમ કે સારા ભણેલા જે લોકો છે. સારું ભણે લોકો છે જેની પાસે આવડત છે એ લોકોને કઈ કરી દેખાડવું છે તો એને. પોસ્ટ મળતી નથી. અને. જે લોકોને. થોડી આવડત ઓછી છે તો. એ લોકોને ફટ. ફટાફટ જોબ મળી જાય છે અને પછીજુ આપણું પ્રોગ્રેસ થતી નથી આપણું જે. પ્રોગ્રેસ થવી જોએ. દેશ જે માટે કે પોતાના ગામડા માટે કે જે કઈ પણ હોય એ પછી થતું નથી. તો એના માટે તો મ થાય છે કે મેરિટ બધાને એક સરખું ગુણવત્તા થઈ જાય કે જે જેટલું ભણ્યું હોય, જેને જેટલું આવડતું હોય આપણે સ્કૂલમાં હતા ત્યારે પણ એવું જ હ એને પેલા બીજ જો નંબર આપતા તો ઈ સૌ સૌના ટેલેન્ટ ઉપર આ તમે? ડાયરેક્ટ તો ઈ લોકો નો આપી દેતા કે ચાલો આ છોકરો હોશિયાર છે કે આ છોકરો આમ છે એમ. તો એવી રીતે કરવાનું એમ.
બરોબર. એટલે જો આપણે આપણે આપણી પણ સ ગવરમેન્ટ રિક્વેસ્ટ છે તો આપ દેશ યુવા વર્ગ પ્લેન્ટ ઈન્ડિયા માંજ રે. એને બીજે ક્યાંય જવું ન પડે. અને અહિયાં તે ઉદ્યોગ, ધંધાઓ કરી શકે કારણ લો માણસ હોય તો. તો એ બીજાને પણ ઉપયોગી થાય અને રોજગારી આપ પીછોકે.
હા.
એવી છે કે અત્યારે જ લોક એકજ છે ગવરમેન્ટ ચોક્કસ. એટલે હું સિક્યોર થઈ જાઉ બસ. એક અંદર પતા ની ખેલસા છે એક પ્રકારની. એની એટલા માટે છે ગવર્મેન્ટમાં નિયમિત આવક છે. નિયમિત ઇન્ક્રીમેન્ટ છે. તમે આમ ધ્યાન આપોને તોય ઠીક છે. ન આપો ને તોય ઠીક છે તમને ખાલી નોટિસ આપે અને કદાચ એ તો સસ્પેન્ડ કરે બીજું શું કઈ ન કરે ટ્રાન્સફર કરી નાખી્યો બીજું કઈ કરતા નથી આ લોકો ડિસમિસ કરતા નથી એવો પણ એક નિયમ હોવો જોઈએ કે જે. વા આવીર. હોય છે તોને ડિસમિસ કરી દેવા જોઈએ. પણ એ આવતું નથી ખોટાો ટ્રાન્ફર કરી દેને. પૈસા લી લે જય શ્રી કૃષ્ણ રાધે રાધે. એટલે એ લોકો એની રીતે બધાય. જે પ્રમાણે ટેનલ હોય. એ પ્રમાણે કરતા હોય છે આરેગ્ર એવું છે કરપ્શન જો એમાં ઉચલેઠવાળો વ્યક્તિ આવે ને તો કરપ્શન પણ ઘટી જાય.
કે એનેતા હું આ નહીં હલાવું અને આ નહી થવા દઉં મારે રોડ રસ્. પુલમાં જ પ્રકારની ગુણવત ત જોશે આટલા ઇંચ ન આટલું જ કામ હોવું જોઈએ પણ એ તો જ બને કે જો ગવર્મેન્ટ અધિકારી હોશિયાર હોય અનુભય એના જે એજ્યુકેશનમાં આવેલું હોય એ પ્રમાણે તોય બધું શક્ય છે બાકી આ શક્ય નથી એવું છે એટલે રોજગાર નો પ્રશ્ન તો આપડા દેશ નો ફળગતો પ્રશ્ન કેવાય ફળગતો પ્રશ્ન ન કહી શકાય એને માટે કઈક ગવર્મેન્ટે કરવું જોઈએ ચારવું જ જોઈએ કોઈ પણ રીતે મત ઓછા થાય એનો વાંધો નથી પણ ઉચ્ચતર જે છે ને જેટલા પચોતર એટલે ઊંચા હોદાઓ જેટલા છેને દેશ આ બધા હોદ્દાઓ માની વાત કરીએ આપણે તો એમાં તો આરક્ષણ હટાવવું જોઈએ એવો મારો વ્યક્તિગત વ્યુ છે
હમ હમ હા તમે સારું-સારું વિચારધારણા રાખું છું કે આપણા દેશ પ્રગતિ માટે થઈને કઈક આપડે કરવું જોઈએ કરી દેખાડવું જોઈએ જે લોકો મહેનત કરે છે ને એનું ફળ મળવું જોઈએ બોસ સારા વિચારો છે તમારા. અને ને આમને આમજ તે આપણે વાત કરતા રહશું હવે કોઈ નવા ટોપિક ઉપર ત્યારે આપડે હા સમય થઈ ગયો છે. તો ફરી વખત મળશું એક નવા ટોપિક સાથે નવી વાત કરવા માટે.
ચોક્કસ પણ આવજો. જય શ્રી કૃષ્ણ.
હલો.
હલો. હલો. હલો. હાલો, અવાજ આવે છે? હાલો. હાલો, અવાજ આવે છે? હાલો.